હેલો
નમસ્તે બેન.
નમસ્તે.
હમ્મ. મજામાં અ આમને અવાજ આવી પેલા તો નખી નહિ આતી.
હા હમ્મ.
નેટવર્ક નું આપડી પ્રોબ્લેમ હ હમ્મ.
હા એમંદ છતે આ કીવા
હા વ છતપી આતે સહી બનાતી નહી.
હમ્મ.
તો છત તો છત છત પે જયા કરો જબ કામ હો ત છત પે જાય કરો.
હમ્મ.
જબ કામ હો ત છત પેજાય કર કામ નિપટા ગયા અભી તો ધૂપ નઈ હે.
નહી અભી ધર બ લડ બાદ કી છાશ હે તો. અહીં સ્પેટીશ શું
અચ્છા અંશુ શો ક્યા
હા અંજુ સોરા હૈ.
ઓર કેમ છો?
ઓ બીજું કઈ ને કરતી દિમાગ પણ ખરાબ છે.
હમ્મ કઈ થયું.
ના ઘરની પ્રોબ્લેમ છે.
હમ્મ હમ્મ.
હમ્મ.
વ તો સબ નિહતે હૈ આજ કલ
હમ્મ અમારો હજબેન્ડ એને
કોઈ હા
હજબન્ડ અને સસુર થઇ જાશે મને.
હસબન્ડ તો ઠીક સસુર જાદા લાગે.
દોનો એક પાર્ટી એક કેસ પાર્ટી છે.
હમ્મ.
બો કેવાય કે મે વધુ ઘટું હો એજ કરયા.
તા હસબેન્ડ તો તમારે અચ્છા સું તો નહી કરે ઓર
હારે હું સાથે રેતી અને હું જ જાણું છું કે કેમ છે.
કઈ ઘરા કે ચાલે છે લા કે
આજ તો એ હ તો જદા કંટાળું આવી ગયું હે એને કે ઘર છોડીને ભપજો બેકીગ કર્યું છે એ
ચાલ કેમ કરા દો બીજી વાત દો પડ ચાલ
સારું હું તો ગભરાવી ગઈ.
બચ્ચા નુ શોચ નુ પડે બાકી તો કઈની છે.
હું સોચું કેને સ્કૂલ પણ એડમિશન કરાવું છું. ઉપર ક્યા કરાયુ હશે.
ટીવ ભાડા પેલું હમ્મ આ તમે ભૂલ નહી કે હુનર હુનરનીય તમે હાથ વર તમે એકલે પરા જાઓ
કાઈ કરું કાઈ સમજ મે નથી આતી
હવે શું કરું આઈ આઈશ ક્યાં જાવ છે. હવે તો હું પણ ગભરાવી કે, એના રૂમ ભાડે લેવાનું. ક્યાંય અકેલી રહ્યો છું, તો શું કરું.
હસબેન્ડ ને લીધો.
આજ મે નહીં રેવાતો. હ.
હા, કે.
આ તો સુ માથા દુઃખી, ખાણું બ જમી નથી. તને હસબન્ડ તો જમી લું.
હમ દકનું એ રોજ દકે હતો.
એટલો કંટાળો આવે.
તમે હસબેન્ડ, મારે હસબેન્ડ. તીનથી બીજ, તીન મહિના થી કોઈ ઇન્કમ નહીં, હ.
કેમ? હવે તમારા હસબેન્ડ કઈ નથી કરતા.
કરે તો, મતલબ શું? મને પૈ નહી દેવે છે.
પેસા તમે નહી મોકલે.
હમ, હમ, મેં તમારે ખુદરે બલબૂતા પી. સિલાઈ વગેરે, અને થોડો હોન મન. કરું છું, બરાબર, ના, કઈ કોઈ ની ઘરમે. કઈ તો, કઈ કરે, પૈસા નો કોઈ હિસાબ કિતાબ કોની છે.
સારું.
હોય તો, કેું દખ ન સબને દે, કઈક કઈકતો હૈ.
હ. હું તો ભ એટલી ગભરાાવી ગયું છું, તો તમે પૂછો.
દુઈ પરસા ન કિ રહ કર.
હા, એમ કે અહી અહીં ધારું શું હવે? એને કે બાળ નિવ
તો હસબેન્ડ ને, તમે કવો કે, ભાડાસું જાવં.
હા, આજે કયો છો? કે તમે આવો તો. ઠીક, હું તો જાઉં છું.
સઈ કઈ સઈ ક કવાર કઈ
કે હું તો નથી આવતો, તમે જાઓ.
તમે નીકળ જાઓ, તમે નીકળ જાવ, ઘણા હોરા રશે બહાર. નરી નોકરીયા પડી છે. વ પીજીી વગેરા મે નરી નોકરિયા પડી છે, રાખ લેગ. ગર્લ્સ કોલેજ વગેરા મે. નહી નોકરિયા પડી છે, ખૂબ ગલ હો રહી એ, લેડીઝી બહુ ડિમાડ એક નોકરિયા વગેરા મેં. તમે કે કરનો બચ્ચો નું પાલનો એક
પર કઈ હા, હા.
હા.
દણ જણાનું પેટ ભરશે.
હમ નિકલ જાવાધ દધ બી દે કોણ સેન્ડ કરે? આજના જમાનામાં.
હમ્મ, સાચું.
નીકળવા, તૈયાર બેઠી પણ મેં સિલાઈ ને, રો અ સિલાઈ પડી જો. તમે તમે યું હૈ કે, તમા ઘરમે, મતલબ, મારા હસબન્ડ બોલતો નથી.
અહીં તો ના કરે, તમારા ફેમલી અહતો ના કરે.
બોલ અહયા ના કરે હમ તમારે તો છાતી આખ ત છાતીમાં
અને
આખું ગામ કેવ છે કે અલગ ય ય બહુ વારી સેન કરે છે બાકી કોઈ સેન નહી કરે
પણ હું તો ગભરાવી ગયો છું, સેન પણ નથી થાય.
હસબેન્ડ નું તો ને હસબેન્ડનું
હ હવે તો હું પણ ગભરાવીશ,
વા નખી નખી જ એનોની વાર નખી જ બસ મન મરજી કરે હું તો બધુંની દાદ ભ રોટી લાલું નહી ખાઈ લો જોની બેે તો વાનથી ઠીકે ચલી રહ્યો મે તો કઈ ક કહી ન શકું. એટલું ન્યરા લઈ ગયાતા સાસુજીને કદી
તમારું ન્યારું સોચવા એટલે કોઈ વાંધો નથી. પર હું તો પહેલી સુતમાં ન્યાારા ન્યાારા ન્યાારો એટલે એ માથું સઢાઈ રાખે.
મારે તો અહી કરતા તો રૂમ ભાડો રહી.
હ હું સોચું છું કે લો એના બધા જણા હશે કે નહીં ન્યાથી એક લોટી બહુ સે એમ.
બધ ત હસી રહી છે કે લાડી ન ભાવ ને કું દુખ દીધું
અન થાય સ.
તને તોતું બડિયા બધું દીધુંય બેઠો દીધો હોય ભગવાન ઓ કઈક છે
ભોલસે ના એટલે માટે બચ્ચો નહી થાય તો મે કઈ નઈ સોચતી પર કરું તો શું કરું, સમજમાં પણ નથી આવતું.
તમે તો ઘર છોડને નીકલો. ઓર બાહને બહુ નોકરી પડી છે બહ દિમા કોઈ ટેન્શન નહી છે. સપોર્ટ જોનું સપોર્ટ ને તો કને ભરોસે નીકળું છે.
સપોર્ટ પણ નથી થ હા સાચું બોલું છું તમે. પણ સપોર્ટ સપોર્ટ છેને તો હું શું જાઈશને સપોટ પણ ના થાય આ જ જીમવું જમવું કઈ.
ભાઈ તો
અમે છોકરાને કતર છોકરાને કેવું પાડવા હોય. હું કઈ કર છુંકું. અને બીજું જદા કઈ નહ કરતી પણ. જોબ કરું તો એને દસ હજાર ન હજાર હો તો શું.
અને છોકરા દવા તમારે એક
છોકરાનો એક હા, છોકરાનો. છોકરા ન હાવણ પણ એ પણ ખાવાનું મળે ને, એક ટાઈમ નથી મળતો, તો ચાલ જાય હ. તો બચ્ચા ન તો શું? એ હ, ઓ જોઈએ, આ જોઈએશે. હમ.
તમારે એકલા જાવ, હવે તો કે કરો જોઈ હેજ. બેન ગેટી મમ્મી રાખી લે, છોકરું બી તો હે. સોરી.
તો પ્રોબ્લમ થાય કે, બીચ મે. બીચ મે અટકે ગ
તમારા મમ્મી બાપા નું નહતું.
હમ. હું પણ. હા, હું અને મમ્મી પાપા ને નથી કેતી. હું કઈ દે, તો જદા બગડજે. એટલે. કેવામાં તો કઈ નહી, કાલે એક થાય હે.
સહીએ તે મા પાસો ફોન કરો મારે હેની.
ઠીક, ચલો, હ.
ઠીક, ચલો, અ વાપસ ફોન કરતો, ફટાફટ.
હા, એયા કરે છે.